તો કેમ છો બધા મજામાં ને?
હા, તમે કેમ છો?
હા બધા મજામાં.
આજે હું તમને ખુબ જ અગત્યનો ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યો છું, જેનો ટોપિક છે. મોબાઈલ અને સામાજિક માધ્યમ નોકરી અ આધુનિક યુગમાં મોબાઈલ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આજે લગભગ દરેક વ્યક્તિ મોબાઈલ નો ઉપયોગ કરે છે, મોબાઈલ દ્વારા આપણે દુનિયાને કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સંપર્ક કરી શકીએ છીએ તેના કા રણે જીવન ઘણું સરળ બની ગયું એ તો એક સાચું જ મોબાઈલ માત્ર વાતચીત માટે જ નહીં પરંતુ શિક્ષણ માહિતી, મનોરંજન અને વિવિધ સેવાઓ માટે પણ ઉપયોગી છે. વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેનો ઉપયોગ કરે છે, જયારે મોટા લોકો પોતાના કામકાજ આ રીતે મોબાઈલ આજે જીવનની જરૂરિયાત બની ગયો છે. હવે સામાજિક અ માધ્યમોની વિશે વાત કરીએ તો સામાજિક માધ્યમો દ્વારા લોકોને પોતાના વિચારો, ફોટો, માહિતી અને અનુભવો અન્ય લોકો સાથે વહેચી શકે છે, તેના દ્વારા નવા મિત્રો બનાવવા અને દુનિયા ભ રની માહિતી મેળવી સરળ બની છે. સાચું કહ્યું ને મે?
હા, તમારી વાત સાચી શે કે આજના યુગમાં મોબાઈલ અને સામાજિક ઉપયોગ વિષય પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. પહેલા મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત કરવા માટેને થતો હતો પરંતુ આજે શિક્ષણ વેપાર, બેંકિંગ, આરોગ્ય અને મનોરંજન અને સરકારી સેવાઓ સુધી પહોચાડવા મહત્વના સાધન બની ગયા છે. વિદ્યાર્થી માટે મોબાઈલ જ્ઞાન જ્ઞાન ભંડોર છે, ઓનલાઈન અભ્યાસ, વિડીયો, લેકચર, ઈ બુક અને પરીક્ષાની તૈયારી સ સ સરળ બની છે ખેડૂતો હ ખેડૂતો હ હવામાન જાનવા હારુ કે તેમની ખેતી કેવી રીતના સારી થાય તે માટે મોબાઈલ ફોન ન વેપારીઓ મોબાઈલ દ્વારા ઓનલાઈન વ્યવહારો કરી શકે છે, ગ્રાહક સુધી સરળતાથી પહોંચે પહોંચી શકે છે, આરોગ્ય ક્ષેત્રે પણ મોબાઈલ નો ઉપયોગ ખુબ જ વધ્યો છે ડોક્ટર સાથે ઓનલાઈન સલાહ અને દવાઓની માહિ તી અને આર આરોગ્ય સંબંધિત એપ્લિકેશન લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ મો બાઈલ ના કેટલાક ગેરફાયદા પણ છે, સતત મોબાઈલ વાપરવાથી આંખમાં પર અસર થાય છે, ઊઘ ઘટાડો થાય છે.
હા, બિલકુલ સાચી વાત. આજે સામાજિક માધ્યમોનો ઉપયોગ શિક્ષવા માટે પણ થઈ થઈ શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ વિવિધ શિક્ષણ માહિતી મેળવે છે, નવી બાબતો શીખે છે, અને પોતાની પ્રતિભા પણ પોતાને સમક્ષ રજૂ કરે છે. પરંતુ દરેક વસ્તુને જે મોબાઈલ સામાજિક માધ્યમોના કેટલાક તમે કીધું એ પ્રમાણે ગેરલાભ પણ છે ઘણા લોકો જરૂરિયાત કરતા વધારે સમય મોબાઈલ નો પસાર કરે છે, તેના કારણે અભ્યાસ કામ અને સ્વસ્થ પર તમે કીધું એ પ્રમાણે ઘણી બધી અસર પડે છે, સાચી વાત છે, ઘ વધુ પડતા મોબાઈલ નો ઉપયોગ આખો આખોની તમે કીધું આખોની સમસ્યા કરી ઊંઘમાં ઘટાડો કરી શકે અને માનસિક તણાવ જેવી સમસ્યા થઈ શકે છે, તેથી મોબાઈલ નો ઉપયોગ અને સમજદારી પૂર્વક કરવો જોઈએ, સામાજિક માધ્યમ પર મળતી દરેક માહિતી સાચી હોય એવું જરૂર નથી. ઘણી વાર ખોટી માહિતી ઝડપથી ફેલાય છે, તેના તેથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની સચ્ચાઈ તપાસી જોઈએ, અહ અને વ્યક્તિગત માહિતી પણ સુરક્ષિત રાખવી જોઈએ. અજાણ્યા લોકો સાથે પોતાની ખાનગી માહિતી શેર કરવું યોગ્ય નથી, સાવચેતી રાખવી. રાખવાથી આપણે ઘણી મુશ્કેલીઓથી બચી શકીએ છીએ, અને ખા આપણે જીવનનું એક સરળ અંગબાય અંગ જેવું એક બની ગયું છે, મોબાઈલનો સૌથી મોટો લાભ એ છે, કે તે જ્ઞાન મેળવવાનું સરળ બને છે, એવું નથી લાગ્યું તમને
હા મુ ભાઈ આપણા જીવનમાં ખુબ જ સરળતા લાવી છે, કે આપણા જીવનમાં હ કે પરંતુ મોબાઈલ ના કેટલાક પણ છે, મોબાઈલ વાપરવાથી આંખો પર અસર થાય છે ઊંઘ ઘટાડો થાય છે, અને બાળક ના અભ્યાસ પણ ખરાબ અસર પડી શકે છે સોશિયલ મીડિયા પર વધુ અ છે કે જેના લીધે બાળકો પર અસર પડે છે મોબાઈલના ઉ કરતી વખતે કેટલીક બાબત ધ્યાન રાખવી જરૂરી હોય ત્યારે જ મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ, અભ્યાસ માટે દરમિયાન મોબાઈલ વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપયોગ ન કરવો, અજાણી લિંંગ અને જેતા છેતરપિંડીથી સા સાવચેત રહેવું સોશિયલ મીડિયાનો, મર્યાદિત અને જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો, અંતમાં એટલું જ કહીએ કે મોબાઈલ પોતે સારો કે ખરાબ નથી, કે આપણા જીવનનો મહત્વનો અંગ છે કે મોબાઈલ આપણને આપણને સર તાલાવે છે તે સામાજિક જીવનમાં પણ ઘણી બધી અવસરતા લાવે છે, કે સમાજમાં પણ ઘણા બધા જાગૃતતા લાવવા માટે કે સમાચાર વેલા વેલા પહોંચી જાય છે, કે કોઈ સ્થળે હું થીયું ને હું ની, અને જેના લીધે આપણે ણે જીવન ખુબ જ સરળ તાથી ચાલે છે. અ મોબાઈલનો ઉપયોગ એમ તો લિમિટમાં કરવો જોઈએ, પણ મોબાઈલનો સ્માર્ટ, જો એ આઈ સિસ્ટમ બધી બની છે કોડિં ગ સિસ્ટમ બધી બની છે, અને ઘણી બણી એપ અને કંપનીઓ ખુબ જ વાપરે છે, કે એ આઈ સિ સ્ટમ ખૂબ જ વાપરે છે, તે તે, તે જાણવું જોઈએ, કે નહીં કે તમે મનોરંજન કરવા માટે રીલ સ્કોલ કરો, કે અન્ય સ્કોલ કરો, જેના લીધે અ તમારા મન પર અ અસર થાય છે અને તે સોશિયલ મીડિયા પર લાઈવ કોઈ બી બતાવે અનેે મીડિયા પર ઊંધી બતાવે છે, જેના લીધે ખૂબ અ, અસર પડે છે.
હા, બિલકુલ સાચી વાત. આજે, આજે ટેકનોલોજી વધવાના સાથે સાથે આજે ઘણી બધી ઓનલાઈન સ્કેમો પણ ચાલે છે. જેમકે આપણે ઓ ઓનલાઈન ઓ ટી પી માંગીને, તેના બેંક અકાઉન્ટમાંથી જેટલા પૈસા જેટલા હોય તેટલા ઉપાડી લેવા કે પછી, અ બેક અકાઉન્ટ હેક કરી લેવું, કે તેમાંથી પૈસા ઉપાડ લેવા એમ ઘણી બધી, અ ઘણી બધી ઓનલાઈન સ્કેમ પણ ચાલે છે. તો તે બધી સ્કેમથી આપણે બચીને રહેવું જોઈએ, અને તે અજાણ્યા માણસને આપણી કોઈ પણ ખાનગી વસ્તુ જેમ કે ઓ ટી પી જેવી એક અ ઓ ટી પી જેવી ખાસ વસ્તુ આપવી નહીં જોઈએ. જેના દ્વારા સ્કેમ અટકી શકે અને આપણું ગેર ગેરલાભ નહીં થઈ શકે. ખાસ કરીને યુવાનો આજે વિદ્યાર્થીઓ ઘણી વાર કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત હોય છે હમણાં. તેના કારણે તેમની એકાગ્રતા ધીમે ધીમે ઘટવા લાગે છે. અને તેઓ પોતાના મહત્વપૂર્ણ કાર્યો પર પૂરતા ધ્યાન આપી શકતા નથી. તો, એ હું અ આજના યુવાનો વિદ્યાર્થીઓને હું એટલું જ કેવા માંગુ છું, કે મોબાઈલનો તેઓની એકાગ્રતામાં પણ કોઈ તો ગોલ્ડન સમય તે માટે પુસ્તકો બાકી આ એ આઈ પોતાનો ટાઈમ વેસ્ટ કરવો, એ ખોટી વસ્તુ છે. મોબાઈલ વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે કદાચ લાંબા સમય સુધી પડદા સામે બેસી રહેવું, આંખો પર ખૂબ જ અસર થાય છે. એના કારણે આપડી આંખોમાં વીકનેસ આવે છે, અને આંખોમાં એ વીકનેસ આવવાથી આંખમાં આસુ પડે છે, આંખ લાલ થઈ જાય છે. જેના કારણે આપડે ડોક્ટર પાસે તપાસવું, તપાસ કરવા જવું પડે છે. તો આપડે ફોન નો ઉપયોગ લિમિટેડ કરે એવું જ એટલી જ આશા રાખાય છે. એવું નથી લાગતું તમને?
હ, મને બી એવું જ લાગે. કેમ કે હવે તો અં અં એવી ઓફિસ બી બનાવા જોઈએ કે ને ચરમાં જ હોય, કે તે જંગલ ઝાડીઓમાં હોય. તેના લીધે, ખુબ સારું એવું પર્યાવરણ રહે, અને મોબાઈલ સિસ્ટમનો ઓછો ઉપયો ગ, ઓછો ઉપયોગ થાય કે એક બે કલાકે કોમ્પ્યુટર પર પણ એમ તો બહુ જ જરૂરી છે કે કોમ્પ્યુટર વાપરવાની એ જેના લીધે આ ભારત દેશ ખુબ જ આગળ વધી ગ્યો છે. અને મોબાઈલ ફોન ના કારણે દુનિયાના ખૂબ જ નાની ખૂબ નાની બની ગઈ છે. આજે આપણા દુનિયા દુનિયાના કોઈ પણ ખૂણે જેટલી વ્યક્તિ સાથે થોડી જ સેકન્ડ વાત કરી શકીએ છીએ કોલ. મેસેજ અને ઈમેલ દ્વારા સંપર્ક શિક્ષણ ક્ષેત્ર મોબાઈલ. એક નવી કંપની. ક્રાંતિ લાવી છે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસ ઈ બુક લેક્ચર અને વિવિધ શૈક્ષણિક એપ્લિકેશન દ્વારા ઘર બેઠા જ અભ્યાસ કરે છે. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સરળો બને છે, અને ક્ષેત્રે મોબાઈલ મહત્વ વધી ગયું છે. અ લોકો ઓનલાઈન ખરીદી બિલની ચુકવણી પૈસાની બેંકિંગ માટે મોટા ભાગના મોબાઈલ દ્વારા અને સમય મહેનત. હ અને બની આરોગ્ય ક્ષેત્રે પણ મોબાઈલ નો ખુબ જ ઉપયોગ છે, અને ડોક પાસે રૂબરૂ જું પણ જોઈએ. કેમકે, મોબાઈલ નો એટલો પણ ઉપયોગ ન કરવો જોઈએ કેમ કે. સલાહ આપે ને હું નહ કઈ ખબર પડે નહી. પરંતુ દરેક ની બે બાજુ હોય છે' મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ ના કારણે મોબાઈલ ન વધી રહી , પરિવાર સાથે વાતચીત ઘટી રહી છે, બાળકોમ ને બદલે મોબાઈલ માં પેલા ના યુગમાં એવું હતું હતું ક્રિકેટ ખેલતા હતા. ગીલી ડંડા ખેલતા હતા. આજે એવું કઈ નથી ચાલો આપણે આજ રીતે આગળ આવા ટોપિક વિશે વાત કરીશું.
હા, ઓકે.